હલો કેમ છો બેન? બસ મજામાં, તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું.
તો. આજે આપણે વાત કરવાના છે કે તહેવારો ઉપર આજે આપણેે વાતો કરીશું. શું. તો તમે બતાવો કે તમને કયું તહેવાર ખુબ જ પ્રિય છે અને તમને કયું ત. તહેવાર ખૂબ જ ગમે છે.
મને રક્ષાબંધન એ મારું ખુબ જ પ્રિય તહેવાર છે. મને રક્ષાબંધન ખુબ જ ગમે છે, એમાં ભાઈ બહેન નો પ્યાર હોય છે. એ તહેવાર એટલે મને ખૂબ જ ગમે છે. એના ઉપર વાત કરવાના છે રક્ષાબંધન ઉપર,
તો ખુબ જ સરસ
આવતો છે અવાજ.
મારો અવાજ એ તો ખુબ જ સારી બાબત. રક્ષાબંધન ગમ છે અને ગમવું પણ જરૂરી છે કારણ કે રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી પરંતુ ભાઈ બહેનનો પ્રેમ અને આદરનો તહેવાર છે. રક્ષાબંધન જ દિવસને દિવસે જ તો ભાઈ બહેન ક્યાંય પણ હોય પણ તે દિવસે તેઓ મળી જ જાય છે તો એવું કંઈક આ તહેવાર છે. છે એટલા માટે ભાઈ બહેન ના ચહેરા પણ ખુશી ખુશનુમા થઈ જાય છે. એટલા માટે આ તહેવાર બધાને જ ગમતો હોય છે. રક્ષાબંધન એ અ આપણા જીવનમાં ખૂબ જ સારી એવી છબી છોડે છે એવું તહેવાર છે. અને હવૂ બતાવો કે તમને રક્ષાબંધનને સિવાય બીજું કયું તહેવાર ગમે? છે.
રક્ષાબંધન ન સિવાય દિવાળી, હોલી એવું બધું તહેવાર. જન્માષ્ટમી એવું બધું તહેવાર મને ખુબ જ ગમે છે.
ઓ સારી વાત છે, તમે આ દિવાળીમાં શું શું કરો છો.
દિવાળીમાં અમે પેલા તો ઘરનું સાફ સફાઈ કરીએ છીએ. પછી એ અમે માર્કેટ જાઈને બધું સમાન ખરીદી લાવીએ છીએ, ઘર માં સજા વીએ છીએ દીવો દીવો, મોમબત્તી, લક્ષ્મીજી નો ફોટો એ બધું ખરીદીને લાવીએ છીએ ને ઘેરમાં બધું સજાવીએ છીએ.
દિવાળીમાં રંગ રંગોલી એ બધું લાવીને રંગોલી અમે પાડીએ છીએ.
આ તો સારી વાત છે, હા દિવાળી તો અ ખુબ જ એવી સારી તહેવાર છે દિવાળીમાં દિવાળી ફક્ત દિવાળી જ નહીં પરંતુ એ મુખ્ય પાંચ તહેવારો એટલે એક પછી એક મુખ્ય પાંચ તહેવારો આવે છે એના માટે પણ દિવાળી આપણને ખૂબ જ ગમે છે. ધનતેરસ થી શરૂ થાય છે અને આ નવું વર્ષ પર ભાઈ બીજ પર. જઈને આ તહેવાર પૂરો થાય છે. પહેલો દિવસ ધનતેરસ હોય છે. જે દિવસે ભગવાન ધનતરીની પૂજા કરવામાં આવે છે, અ બીજો દિવસ આપણે. જોઈએ તો બીજો દિવસ એ કાળી ચૌદશ હોય. છે. જે દિવસે આપડે કહીએ છીએ ને કે એ દિવસે જે એટલે ખોટી ખોટી. અ બુરી બુરી શક્તિઓ હોય છે. આપણા તરફ આકર્ષે છે એટલા માટે આપણને ઘરમાં જ રહેવું જરૂરી છે. જ દિવસે આપણે દિવાળી નો તહેવાર ઉજવતા હોઈએ છીએ, ચોથા દિવસે આપણેે અ ભાઈ બીજ નો તહેવાર ઉજવતા હોઈએ છીએ અને પાંચમા દિવસ. આપણે નવું વર્ષ તરીકે ઉજવતા હોઈએ છીએ તો દિવાળી એ માત્ર દિવાળી જ નહીં. પરંતુ પાંચ તહેવારો ની સમૂહ પણ ગણવામાં આવે છે અ દિવાળી તે દિવા. ળી નો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તમને ખબર છે
દિવાળી ના તહેવાર મને નથી ખબર
અ દિવાળી નો તહેવાર ભગવાન શ્રીરામે અ ભગવાન ભગવાન શ્રીરામે રાવણ નો વધ કર્યો હતો ત્યાર બાાદ તેઓ જ્યારે અ ફરી વાર અયોધ્યા આવે છે ત્યારે જ લોકો પોતાના ઘરમાં દીવો પુરે છે અને આખા જે નગરી છે એમાં ફટાકડાઓ ફોડ છે દીવાઓ અ સળગાવે છે તેના કારણે જ આપણે દિવાળીનો તહેવાર મ નાવતાં હોઈએ છીએ જેમ અ એટલે જ તો આપણેે કહીયે છીએ કે દિવાળીના સમયે ભગવાન શ્રી રામ આપણા ઘરે પધારે છે તો એટલા માટે જ દિવાળી નો તહેવાર મનાવ વામા આવે છે શું તમને હોળી નો તહેવાર ગમે છે.
હોળી નો તહેવાર ખુબ જ ગમે છે બધા હોળી રંગ લઈ આવે છે. એકબીજાને રંગ લગાવે છે એ ના નાના બાળકોને ખુબ જ પસંદ. હોય છે હોળી કારણ કે એ લોકને ખુબ જ પિચકારીથી રંગોથી રમવામાં. ગમે છે એકબીજાને રંગ લગાવે છે. એ હોળી રમે છે.
હ અને તમે દિવાળીના સમયમાં ઘરમાં સ કઈ કઈ મીઠાઈઓ બના નાવો છો
ઘ એ ગુલાબ જામૂન મીઠાઈ ઘેરે બધું ગુલાબ જામુન. એવું બધું મીઠાઈ બને છે ઘરે ને અ. ભગવાન એ લક્ષ્મીજી નો પૂજા પણ થાય છે ગણેશજી લક્ષ્મી જી હ.
હ એ તો ખુબ જ સારી બાબત છે અ હોળીનો તહેવાર પણ આપણા જે આ પળા લોકો માટે અ એટલે કહીએ ને કે બુરાઈ પર જીત થાય છે એટલા માટે ઉજવવામાં આવે છે અ પહેલો જે દિવસ હોય છે એ હોળીનો હોય છે અને બીજો દિવસ એ ધૂળેટી નો હોળી નો તહેવાર એટલા માટે જ મનાવવામાં આવે છે કારણ કે તે દિવસે ભગવાન હિરણ હિરણ્ય કશ્યપ નો અવતાર અ ભ ભગવાન હિરણ્ય કશ્યપે અવતાર લીધો હતો અને અ તે અ તેમના ભક્ત પ્રહલાદ ને બચાવ્યો હતો અ પ્રહલાદ ની કુવા દ્વારા તેમને હોળીના ગરમ અગ્નિ પર લઈને બેસવામાં આવ્યો હતો ત્યારબદ તેજ દિવસે ભગવાન પ્રહલાદ અ જે ભગવાન હિરણ્ય કપ કશ્યપ ના ભક્ત હતા તેમને અ તેનાથી બચ્યા હ તા એટલા માટે હોળી નો તહેવાર મનાવામાં આવે છે અને ત્યાર બાદ પછી નો દિવસ રંગોથી આપણે ઉજવતા હોઈએ છીએ શું તમને અ જન્માષ્ટમીનો તહેવાર ગમે છે
હા જન્માષ્ટમી નો તહેવાર ગમે છે જન્માષ્ટમીના જન્માષ્ટમીમાં કૃષ્ણજી નું પૂજન થાય છે
અ તમે જન્માષ્ટની જ જન્માષ્ટમીમાં વ્રત રાખો છો
હા અમે જન્મ જન્માષ્ટમીમાં વ્રત રાખું છું
તમે આ
તું બેન
તમે આ વ્રતમાં શું શું કરો છો તમે જે આ જન્માષ્ટમી નું વ્રત આપ ખોલો એ વ્રત તમે કઈ રીતે રાખો છો અને તમે શું બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજન આરતી કરો છો
હ અમે સવારથી ભૂકી રહીએ છીએ ને કૃષ્ણજી નો પૂજન કરીએ છીએ અમે વાર વાગે ઉઠીને ભગવાન નો મતલબ જાગરણ રાખીએ છીએ ઘેર માં
બાર વાગે ઉઠીને પછી કૃષ્ણજી નું આરતી એવું પૂજન કરીએ છીએ, મંદિર મંદિર પણ ખુલેલો હોય છે, મંદિરમાં પણ જાઈએ છીએ, જયારે કૃષ્ણજીનો આરતી થાય છે, ત્યારે
અરે વાહ આ તો ખુબજ સારી બાબત ગણાય છે, અ આ જન્માષ્ટમીને તહેવાર પણ ખૂબજ મનમોહન મનમોહક તહેવાર છે, એમ આપણે માન શકીએ છીએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ બાર એટલે ફક્ પાક્કું બાર વાગે થાય છે, ને એટલે આપણે રાત સુધી જાગરણ કરીએ છીએ, અને લોકો ભક્તિભાવમાં લીન થઈ જાય છે. એટલા માટે પણ લોકોને જન્માષ્ટમીનો, તહેવાર ખુબજ પ્રિય લાગે છે. અને કાલના દિવસે મટકી ફોડવામાં આવે છે તો એનાથી પણ કેટલું મજા આવે છે શું તમારે ત્યાં આવી મટકી ફોડવાનો કોઈક કાર્યક્રમ રાખવામાં આવે છે અને શું તમારે ત્યાં આવા માટે કોઈ સ્પર્ધા પણ રાખવામાં આવતો હોય છે કે
હા જ્યારે જ્યારે અ કૃષ્ણજીનો જન્મ થાય છે તેના બીજા દિવ દિવસે તેના બીજા દિવસે મટકી ફોડવામાં રાખવામાં આવે છે અમારા ત્યાં પણ બધા નાલા છોકડા મોટા છોકડા મળીને મટકી બાંધે છે અને એને ફોડે છે. કે ને ડીજે બજાવે ખુબ જ મસ્તી કરીને પાછા લાસ્ટમાં મટકી ફોરે છે
વાહા એ તો ખુબ જ સારી બાબત કહેવાય છે અમારા ત્યાં તો કોમ્પિટશન રાખવામાં આવે છે તો એમને તો જોવાનું ખુબ જ મજા આવે છે અ અને તમે મને હવે એ બતાવો કે તમને આ નવરાત્રીનો તહેવાર ગમે છે
હા અમને નવરાત્રીનો તહેવાર ખુબ જ ગમે છે એ સૌથી પ્રિય તહેવાર છે એમાં ગરબા રમવાનું એવું બધું પૂજા ગરબા રમવા જવા પડે રોજ નવ દિવસ સુધી ગરબા થાય છે તેમાં અમે ખુબજ તૈયાર, થઈને ગર બા રમવા જાય છે, અમારી મમ્મી ઉપવાસ પણ કરે છેને, એમનો કલશ પણ બેઠાવે છે, નવ દિવસ સુધી વ્રત રાખે છે.
અરે વાહ તો ખુબ જ સારી બાબત ક કહેવાય છે, આ નવ દિવસ સુધી ભ ભગવાનની ભક્તિ, ભાવમાં લીન રહેવુ માતાજી ની આરાધના કરવી માતાજીનુ પૂજન કરવુ કલશ બેસાડવું આ તો ખુબ જ સારી બાબત ગણાય છે. અને સૌથી જે પ્રિય પાર્ટ કહેવાય ને તો આ ગરબા રમવાનું જ છે, આપણે નવા નવા કપડા પહેરીને, ગરવા રમવા માટે જઈએ છીએ, અને અ દ છોકરાઓ કેડીયુ પહેરીને આવે છે, છોકરીઓ ચણિયાચોડી પહેરીને જાય છે, તો એ બધું ખૂબ જ મજા આવે છે, આ તહેવારમાં પણ અ તો આ નવરાત્રી પણ ખૂબ જ એટલે આપણે કહીએ. ને કે આપણો પ્રિય તહેવાર છે, એમ આપણે કહી શકીએ છીએ, અને પ્રિય તો છે, જ ને અ તમે અ અ નવરાત્રીમા શું તમે પણ ઉપવાસ રહો છો, ત તમારી મમ્મીની સાથે -સાથે
હા, હું પણ ઉપવાસ રહુ છુ. મારી મમ્મીના સાથે સાથે પણ મારી મમ્મી નવ દિવસ રહે છે, મેં બસ એ ફસ્ટ, ને અ આઠમને એકમ ને આઠમ સુધી બસ એટલુ, જ મારી મમ્મી નવ મારી મમ્મી નવ નવે નવ ઉપવાસ કરે છે, વ્રત રાખે છે.
વાહ એ તો સારી બાબત છે, નવ દિવસ ભૂખવું એ કઈક સર થોડી છે, નવ દિવસ માતાજી ની આરાધના કરવી જો આપણે માતાજીની આરાધના કરીએ ને, તો આ નવ દિવસ ક્યાં વહી જાય આપણને ખબર જ નહી, પડે અને આપ આપણા મનને પણ ઘણી બધી શાંતિ મળે છે, આપણા મનને પણ આનંદ મળે છે. અ હવે તો તમને ખબર જ છે, કે શ્રાવણ માસ આવી રહ્યો છે. તો આ શ્રાવણ માસ માસમાં તમે શું કરો છો.
આ શ્રાવણ માસમા અમે અ શંકર ભગવાનનુ પૂજન કરીએ છીએ અમે શ્રાવણમાં ઉપવાસ રાખીએ છીએ.
દરેક સોમવારે.
વાહ આ તો ખુબ જ સારી બાબત ગણાય તો બેહેન આજે તારી તમારી સાથે મને. આ તહેવારો ઉપર ચર્ચા કરીને ખુબ જ સારું લાગ્યું તો હું તમારી સાથે.
મને પણ તમારા સાથે વાત કરીને ખુબ જ સારું લાગ્યું હા.
ઓકે